બેન કેમ મજ
બસ મજામાં. તમે કહો શું કહો છો બોલો.
બસ બસ મજામાં કઈ નહ મે કીધું કેટલો ટાઈમ. થયો લાવો જીયા બેને ફોન કરવા દો.
આજકાલ બધાના હાથમાં ફોન હોય છે પણ તો એ આમ કોઈ માટે સમય નહી હોત.
સાચ સાચી વાત છે જો એમાં એમાં કેવું છે ખબર ફોનની જે ઇન્વેન્શન કેવાય ને કે શોધ એટલા માટે થઈતી કે લોકોનો સમય બચે પણ આજકાલ ફોન ના કારણે લોકો પાસે સમય નથી હોતો એવું છે.
એ સાચી વાત છે હ સો ટકા. આની સાચી વાત કઈ તમે.
લોકો એટલા ઘુસી ગયા છે. ફોનમાં ફોન ની એટલી બધી લોકોને લત લાગી ગઈ છે. છે. કે કે બાળકો તો ભણવાની જગ્યાએ બસ ફોન લઈને જ બેસી જાય એમ લોકોને
જે લક્ષ્ય હોય જે લોકોનું એ ભૂલી ને બસ ફોનની જ પાછળ પડ્યા હોય એમ. અને ખાસ કરીને ને બાળકો જે લોકો જે લોકો તરુણા અવસ્થા માં છે જે લોકોને ખરેખર પોતે પોતાના એક કેવાય ને કે એક પાકા પાયાનો જે સમયગાળો છે જ્યાં બાળકોને ધ્યાન આપવું જોઈએ ત્યાં હવે લોકોના હાથમાં ફોન આવી ગયા છે તો એના કારણે એની લત લાગી ગઈ છે.
અને ખબર છે આજ જે છે ને દેખાય છે ને એના કરતા મોટી સમસ્યા છે. છે એમ આપણને લાગે કે શું આપડે કહીએ કે ચાલો ફોન મૂકી દો એટલે મૂકી દેવાનો હોય પણ ખરેખર એવું નથી થતું એની પાસે પાછળ જે સાયકોલોજી જે છે ખરેખરની જે અંદર પ્રતિક્રિયાઓ જે છે દિમાગમાં ચાલતી હોય એને તો કોઈ જાણવાનો અને એને સુધારવાનો તો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યું એમ ફોર એક્ઝામ્પલ હા અને સ વાત જે છે એ ના પણતી જ થાય છે એમ કે નાના બાળકોને અત્યારે ખાઈ નહી એટલે મા બાપ શું કરે કે ચલો ફોન આપી દઈએ તો ખાઈ લેશે તો અને તો એ ખાઈ લે એમ તો તઈથી પછી અને એક નાનું બાળક તમે વિચારો કે જેને સમજણ જ નથી પડતી કે કહીએે ને કે જયારે આપણે ફોન યુઝ કરીએ કે કોઈ પણ એવી ક્રિયાઓ કરીએ કે જેમાં આપણને મજા આવતી હોય તો આપડા દિમાગની અંદર ડો પમીન નામનું કેમિકલ રિલીઝ થાય જેનાથી આપણને મજા આવે
બરાબર છે
આપણેે સમજી શકીએ ને એક નાનું બાળક જે છે એને તો આ બધી શું સમજવાની એના હાથમાં ફોન આપી દે પછી જયારે અચાનક જ હવે જયારે સમજાય પછી એના હાથમાંથી ફોન અચાનક લઈ લેવામાં આવે તો એ જે કેમિકલ રીલીઝ થતું બંધ થઈ જાય તો એ શું થઈ જાય બાર ચીડચીડયું થઈ જાય તો ના નાના નાના બાળકો અત્યારે તો એવા કિસ્સા જોવા મળે છે કે નાના નાના બાળકો ફોનના કારણે મમ્મા બાપને આમ કહી દે છે પછી આમ કરી દે છે બહાર જતા રહે છે કે પૈસાના નુકસાન કરી દે છે તો મેં કીધું ને કે જે દેખાય છે એના કરતા મોટી સમસ્યા છે એમ
હમ સાચી વાત છે ફોન વસ્તુ જેવી છે
સાચી વાત એકદમ કેવાય ને કે આપણે હુક રાખે એક પકડી રાખે એમ આપણને એવું થાય કે આપણે પાંચ મિનિટ છે ને આપણે પાંચ મિનિટ પછી ઉભા થઈએ છીએ દસ મિનિટ જ છે ને દસ મિનિટ પછી ઉભા થઈએ છીએ અને હા એ સા સાચી વાત છે અને એની પાછળ આખું તંત્ર બેઠેલું છે તમને તમારો નુકસાન કરો તમારો સમય પકડી રાખવા માટે તમા ક કહેવાય ને કે અત્યારની સૌથી મો જે કરન્સી જે છે એ છે ધ્યાન લોકો ન ફોકસ ખેંચી રાવખું તો એ ફોકસ ખેંચી રાખવા આપ માટેની પણ આખી એક આખું તંત્ર બેઠેલું છે કે તમને જે વસ્તુમાં જે રસ છે એ વસ્તુ દેખાડે એટલે થોડુંક તોય તમારે દિમાગ માં જ છે, એ ડોપામીન રિલીઝ થાય. પછી એની એ એ વસ્તુના જ આધારિત પર બીજી વસ્તુઓ દેખાડે તમારા દિમાગમાં છે વધારે ડો ડોપામીન રીલીઝ થાય તો તમારે જે જોવાની જે છે એ ઈચ્છા વધી જાય, તો એના કારણે પછી આપણને ફોન બાજુમાં મૂકવાની
ઈચ્છા જ ના થાય.
અને થાય કેવું આ આ જે ક્રિયા છે એ ક્રિયામાં મઝા મઝા આવવા લાગી જાય બાળકોને તો પછી બીજી જે ક્રિયાઓ છે જે જીવન માટે જરૂરી છે ભણતર છે ધ્યાન આપવું છ છે જે એ બધી જે ક્રિયાઓ જે છે. હે એને એમાં એને મજા ઝા નથી આવતી પછી એવું થઈ જાય છે. તો એના કારણે એ ભટક તો જાય છે મ મન તો એજ કરવાનું જેમાં એને મઝાવે છે. એવું છે.
એટલે અને થાય છે એવું કે જયારે સમય આવે પેને કે હવે અ પાછું જવાનું છે, જયારે બાળકને કે વિદ્યાર્થીને એવું સમજણ પડે કે હવે બહુ વાર થઈ ગઈ છે કે હવે સુધરવું જોઈએ ત્યાં સુધી પાછું બહુ વાર થઇ જાય બહુ લેટ થઇ જાય હા મોડુ
હા એટલે પછી કેવું પેલા આમ એક બાળક નાનું છોડ હોય છે.
હમ.
પછી માણસ બાળક ઝાડ એટલે એજ માણસ ઝાળ બની જાય છે ઝાળ ને વાળું છોડ વાળી શકાય. ઝાડ ને ના વાળી શકાય ઝાડ ને વાળીએ ને તો તૂટી જ જાય.
અરે વાહ વાહ વાહ સાચી વાત કીધી છે, તો એને જેવું જ છે એમ અને પછી એ જે રીતે એ તમે જેમ કેવું કે ઝાડ બની જાય છે, તો એ ઝાડ ને તો જે પોષક તત વ મળ્યા એજ એજ પોષકતત્વ લઈને તો ઉભું થ ઊભું થયેલું છે હવે એને તો સુધારી ના શકાય.
એ તો એવું જ છે જો નાનપણમાં એના જેટલા પોષણ મળ્યું હોય. એ એ મૂર થઈને પછી એજ આવે કામમાં. હવે નાનપણમાં જેને કઈ પોષ ના મળ્યું હોય એ એ જેવું જેવી રીતે ઉછેર્યું હોય એને. તો પછી મોટું થઈને જડ પછી ખોખલું બની જાય.
સાચી વાત છે સાચી વાત છે. એજ ને. અને પાછું કેવું છે કે પેલા અ જે બાળક પાસે જે વસ્તુઓનો એક્સેસ હતો ને કે એને જે મળી રહે તે એ વસ્તુ તુંઓ, ઓછી હતી. અત્યારે તો એક ક્લિક ઉપર તમારે જે જોઈએ એ ખુલી જાય.
પહેલા તો એક એક એક લિમિટ હતી કે આ ઉંમરના બાળકો માટે આ વસ્તુ છે, આ ઉંમરના બાળકો માટે આ વસ્તુ છે. અમુક ઉંમરના બાળકો જે છે અમુક વસ્તુઓને શધ થી ન શકતા, લઈ જોઈ નથી સકતા, અત્યારે તો લિમિટ હોવા છતાં એવું આપણને ચેતવણી આપે, કે આ જે છે એ અડલ્ટ માટે છે કે મો મોટા બાળકો માટે છે પણ પછી એક ગમે તેના થમાં આવી જાય. અને પછી આપણે એક બીજી એક વસ્તુ કહીએ ને. હા સાચી વાત છે એ ચેતવણી હોવા છતાં એ એક બીજી એક વસ્તુ પછી લોકો કે એ તો છે ને મા બાપ ને ધ્યાન આપવું જોઈએ મા બાપ ના નિયંત્રણમાં હોય પણ આજકાલ કેવું થઈ ગયું છે ખબર મા બાપને પોતે ફોનની લાગી હોય
ના અને ઘણા બધા મા બાપને કેવું થાય છે કે એ લોકોને ખરેખર ધ્યાન આપ વુ હોય છે પણ એ લોકોની જોબ જ એટલી હોય કે મા મમ્મી અને પપ્પા બેવું જોબ કરતા હોય મમ્મી ન પપ્પા બેવ જોબ કરતા હોય એ લોક કોને બાળકને આપવા માટે સમય જ નથી હોતો. એટલે એ લોકો આમ જાણી અજાણ તા બી ટાઈમ સમય નથી આપી શકતા.
હા, સાચી વાત અને ઘણા મા બાપોને કેવું કે એ એકચ્ ખરેખરમાં તો આપણા જે ભારતમાં જે છે ને કન્સેપ્ટ જ એવો છે કે મા છોકરી ગુરુ જે છે એ સ્કૂલે જાય છે, ટ્યુશન જાય છે તો એનું ધ્યાન રાખ વાની જવાબદારી કોની ટીચરની, ટીચરની કે ટુશનવાળા ટીચરની. કે સ્કૂલવાળા ટીચરની તો મા બાપ શું કે મારા બાળકનું ધ્યાન રાખજો. મારા બાળકનું ધ્યાન રાખજો મારા બાળકનું ધ્યાન રાખજો પણ એ ખાલી એમની જવાબદારી થોડી છે કયાં સુધી જે શિ ક્ષક છે એ ધ્યાન રાખશે જ્યાં સુધી શાળામાં છે ત્યાં સુધી ટ્યુશનમાં છે ત્યાં સુધી પછી ઘરે આઈને જયારે એ ફોન લઈને બેસે છે, મોબાઈલ લઈને બેસે છે ત્યારે કોની જવાબદારી થઈ મા બાપ ની તો તમે કય કહ્યું એમ મા બાપ પાસે તો નથી હોતો સમય નોકરીને કારણે અને અત્યારે જીવન જ બધાનું વ્યસ્ત થઈ ગયું છે તો એના કારણે સમય નથી હોતો એ વાતથી તો મે સંમત છું. તો બાળક જે છે એને જે પ્રમાણે સમજણ પડે છે અને અમુક અ જો અમુક ઉંમર અંદર આપણે કહીએ કે એ તો બાળકને બી સમજવું જોઈએ પણ અમુક ઉંમર માં અમુક વસ્ તો ના સમજાય એને જે છે એ વાળવા માટે કોકને કોક તો જોઈએ જ અને અત્યાર
તમે કહ્યું સો ટકાની સા વાત પણ હવે હવે કેવું છે, મોંઘવારી બહ જ વધી ગઈ છે, સમજો હવે તમે જેની જોડે પૈસો છે, એ વસ્તુ આખી અલગ છે. પણ જેની જોડે પૈસો નથી. એના અને બાપ બેવને. મજબૂરી માં કામ કરવા જવું પડે છે. અને પાછળ એ લોકો ન કઈ છોકરાનું ધ્યાન રાખવા વાળું બી કોઈ હોતું નથી એટલે હવે શું કરી આજ
એના કારણે ભટકી જાય.
હા બસ
કઈ પણ કેવાય ને પછી કદાચ જો. છોકરાનું કે બાવાનું નસીબ સારું હોય તો પછી ઉમર પછી અને કદાચ અનુભૂતિ થાય કે મારે હવે આ ના કરવું જોઈએ મારે આ તરફ વળ વું જોઈએ.
નાા સાચી વાત છે, આમ તો ખરેખર કવ તો નસીબમાં જે લખેલું હોય.
હા એ પણ સો ટકાની સાચી વાત છે, ને કોક કોક ને ક્યાંક હા હા બોલો ને
કે આપ ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે.
હા એ પણ સાચી વાત છે
એટલે ભગવાન પર વિશ્વાસ રાખવાનો.
હમ અને કેવાય ને કે ક્યાંક એક એક એક ટર્નિંગ પોઈન્ટ લાઈફ નો કવા ને કે દરેક બાળકની જિંદગી માં આવે કે જ્યાં હવે હા જ્યાં હવે એ બધું સંભાળતું થઈ જાય. કે સંભાળતી થઈ જાય તો એવી આપણે આશા રાખીને ચાલવાનું કે જે ટર્નિંગ પોઈન્ટ જે છે, એ દરેક બાળકની જિંદગીમાં વહેલો આવે એમ અને એ જે છે, એ આ પ્રકારની બધી લતો માંથી બહાર નીકળે છેને થોડી જાગૃતિ પણ જરૂરી છે. જાગૃતિ હશે બધા લોકો વચ્ચે તો આ બધી જે સમસ્યાઓ એ ન ઉકેલ આવી શકશે.
ઘણા બધા બાળકો ને કેવું થાય છે, નાની પણ એમનું બહુ જ સારી રીતે એકદમ વ્યવસ્થિત રીતે ગયું. હોય મા બાપે સમય બી આપ્યો હોય કોઈ ખ લત ના લાગી પણ મોટા થાય ને તો એ ફ્રેન્ડ સર્કલ ના લીધે એ લોકોને ખરાબ લત લાગી
મ સાચી વાત છે સાચી વાત છે સાચી વાત હમ હમ. કઈ નઈ કઈ નઈ ચાલો.
ચાલુ કરીએ.
હા હા, હા હા સારું ચલો.
હા.